હલો? હલો અવાજ આવે છે હલો?
હા એઠલે
હા.
પાછળ નો અવાજ બઉુ આવે છે,
એક જ સેકન્ડ હા, હેલો હવે આવે છે હલો?
હમ્મ
હેલો હવે આવે છે હા
ખરે જ
બસ વેઠી છો.
હરા.
તું શું કરે છે?
કઈ નઈ બસ બેઠી છું અસાાઈનમેન્ટ લખવાના છે.
અચ્છા.
હા બઉ બધા સાેલેન્ટ છે.
ઓ અચ્છા કેટલા પૂરા થયા?
હચ, વરા થયા પાંચ વરા થયા.
તો હજી કેટલા બાકી છે?
હા. બજી પાંચ બાકી છા.
અચ્છા, સારું સારું લખો લખો.
મ ડોપશનમાં.
શમ.
હા?
હ શું કેહે છે?
દખવત પડત કોઈ ઓપ્શન નથી.
હા હા એતો જખ શું ચાલે એક્ઝામ્સ નઈ આવે છે? એક્ઝામ આ બમાં છે. એ પ્રિપરેશન ચાલે એક્ઝામ્સ નહીં હૈ.
હજુ તો કઈ થયેલા કે?
હા, ચાલે ઘર તો.
હાએ. બ
બીજું, હવે વરસાદ નો આવે છે.
કાલનો વરસાદ પડે તો છે આજે તડકો આવે છે વરસાદ પણ નથી.
હા અહિયાં તો તડકો નથી.
ના અહિયાં જે તડકો છે આ સવારમાં પડ્યો હતો તો. હવે તડકો નીકળ્યો છે, વાદળા પણ નથી દેખાતા હવે.
અ આખી રાત પડ્યો છે.
હા બ પડ્યો ને એના એના લીધે શું કે ઘરમાં એટલા મચ્છર ને આવે છે ને. કે વાતે જ આખ દરવાજો
હા.
બસ હવે બે દિવસ નો જ પડે છે અહિયાં તો હવે નથી વધારે એટલો કઈ આવતો. પણ આમ આવે છે તો શ કવાય, કલાક કલાક સુધી આવે છે પછી બંધ પણ નથી થતો.
બહુ જ હેરાન કરે છે આ વર્ષાદ.
તો અને અત્યારે તો મારે કોલેજ ચાલુ નતી અગર કોલેજ ચાલુ થાય ને રીતે આવે તો હેરાન થઈ જવાય જવાવામાં.
ફાઈ જસ્ત ફાઈ જસ્ત તને.
ભાઈ એ તો જશે પણ આ વરસાદ હોય એટલે પછી બેગને લઈ જવાનું હોય બુક્સ ને પલળે ને એની ટેન્શન ને બધું
આપડે બેગને કવર કરીને જવાનું
હા એ છે. એ છે ઓપ્શન ન હવે ચાલી જાય કવર કરીને જ જવું પડશે તો પછી શું કરવાનું
બીજું કેવું ચાલે છે તારે
આવાજ બરોબર નથી આવતો તારો
એ હવે આવે છે.
હા આવે છે.
હા બસ બેઠી છું કઈ નથી હવે તો કરવાની કોલેજ પણ ચાલુ નથી કઈ એટલે ફ્રીજ બેસું છું.
ઘરે તો મને ટાઈમ જ નથી મળતો
હા ત તારી કોલેજ ચાલુ છે ને એટલે
હ એકચુલી કોલેજ તો ચાલુ નથી પણ મારી એટેન્ડન્સ ઓછી હતી તો મારે ટટેન્શન લાગે
આ
હવે એક્સ્ટ્રા કોલેજ જવું પડે છે.
હા એ તો હવે જવું પડે કોલેજ ન પણ બધું અલગ અલગ હવે નીકળ્યું છે. અટેન્ડન્સ
હા એટેન્ડન્સ તો હોય જ
હા એટલે મોસ્ટલી આમ તો કોક કોલેજમાં નથી આવતું પણ કોક કોલેજમાં હોય છે એમ
હા
હ એટેન્ડન્સ પછી આટલી એ લોકોને જોઈએ જ ના હોય તો પછી પાછળથી વતુ કેવાય જવું પડે કોને
એ કોક કોક કોલેજ એ વસ્તુ શું પ્રોવાઈડ કરે છે કે તમારી એટેન્ડન્સ ઓછી હોય તો તમે એટલા દિવસ થઈને એટેન્ડન્સ પૂરી કરો
અચ્છા
તારું છે ને તું તારી એને એટેન્ડન્ટસ નું પણ શું કેવાય મેન્ટેન થઈ જાય
હા થાય છે પણ ટાઈમ બહુ વેસ્ટ થાય છે તો એક્ઝામ્સ આવે છે તો કઈ વંચાતું બી નથી છે.
હા હવે એ તો રેવાનું પાછું એના માં ને એનામાં ટાઈમ જતો રે અડધો પછી ઘરે આવીએ એટલે થાકી હોય તો
હા
હા બસ બીજું
કંટાળી જવાય તો અસાનમેન્ટ લખી લખે ને
હા કોઈ હોય તો આપી દેવાનું લખવાને
એના પેલા કોને આપું લખવા?
કોઈ સાયન્સ કે કોઈ હોય કે લખતું હોય તો આપી દેવાનું. અસાઇમેન્ટ પૂરું નહોતું થયું ત્યારે આપડું ક્યાં કરશે.
હા
કેવું ચાલે બીજું
ઓહ! હો
ના હાથ ભી દુખી ગયા છે. અચ્છા એ તો હવે આટલું બધું લખવાનું આવે એટલે થાય.
હા અને પ્લસ શું કે ત્યાં ઓપીડીમાં જઈને પેશન્ટથી કરવાના હોય તો બહુ થાક લાગે.
હા એ પણ છે. પછી અલગ અલગ શું કેવાય પેશન્ટસ હોય, અલગ અલગ બધાનો બિહેવિયર અલગ અલગ હોય. બધાને અલગ અલગ ટ્રીટ કરવું હોય.
હા અમુક અમુક પેશન્ટ તો બહુ જ એમ માથા ભારી આવે.
હા
અને લોકોને કેટલું બી સમજાઈએ પણ એ લોકો સમજે જ નહીં આપણને.
હહ હોય એ કોઈક કોઈક એવા એ લોકો એથી હહ
અ હમણાં જ થોડા દિવસ પહેલાંની વાત છે કે હું નથી એ પેશન્ટને ટ્રીટ કરાવવા એ દાદી મારા જોડે રોજ ટ્રીટ કરાવા આવે છે. પણ મારી પોસ્ટિંગ બીજે હતી. તો એ દાદીએ જિદ કરી કે હું ટ્રીટ તો કરાઈશ ત એની જોડે જ કરાઈસ. તો સ્પેશિયલી મને મેમને કીધું કે એને બોલાવો.
અ હ હ
મેમે મને તો મેમે મને બોલાયું કે એને ટ્રીટ કરાવ.
અચ્છા.
હા
સારું છે ને એમને તો ભરોસો છે તારા પર એમ. કે તું સારી રીતે એમને ટ્રીટ કરીશ એટલે.
એ વસ્તુ તો ઠીક છે. પણ મતલબ બીજા બધા બી તો ટ્રીટ કરે જ છે ને.
હા એ પણ છે એમ.
અને એ કોક કોક લોકોનું માઈન્ડ થિંકિંગ એવું હોય કે એમને એવું જ હોય. કે બસ બીજું કોઈ તો સારું નહી જ કરાવે એમ.
હા એ કઈક કઈક બીજું કઈ થઈ ગયું હતું એમ એટલે કે જેનથી ટ્રીટ કરાવી એનથી જ કરાવી એમ. જેથી નહી કરાવું અને નોન હા હા એ કોઈક કોઈક હોય કોઈ કોઈને ટ્રીટ કરવા બહુ જ આમ મુશ્કેલ થઈ જતું હોય.
અરે બહુ જ.
અ સ્પેશિયલી જે ઓલ્ડએજ હોય મતલબ જે એમને ટ્રીટ કરવા બહુ થોડા ડિફિકલ્ટ હોય.
ના એવું તો નથી, પન અમારે કેવાય અમારા જે મેમ હોય છે એ લોકો અટેન્ડન્સ બી ના કરે. ઇફ અમે કોઈ પેશન્ટ ટ્રીટ ના કરાયું હોય તો.
અચ્છા.
હ અમારે કરવું જ પડે. અમે ફ્રી તો બેસી જ ના શકીએ થોડી વાર બી.
બરાબર. રોજે એમ કરવું જ પડે પછી અટેન્ડન્સ ના લાગે ના કરતું.
હા પછી, પેશન્ટ મતલબ અ અમે થોડી વાર બઉ કામ કર્યું હોય તો અમે માંડ માંડ બ્રેક માંગી શકીએ. કે દસ મિનિટ નો.
હા. તો આમ સેકન્ડ ઈયર છે ને તારો? હા તમે? હા, તમે શું કેવાય થર્ડ યર માં આવે પછી બધું આવશે ને? ક્લિનિક કે પ જોઈ થશે ને કે નહી થાય?
બાર ક્લિનિક જોઈન કરવાના ને થર્ડ યર.
અચ્છા સારું કેવાય એક્સપિરિયન્સ ર ને શું કેહેવાય.
એક્સપિરિયન્સ મલ.
હા એજ ને.
કઈ નહી કઈ. બસ બીજું કેવું ચાલે બધું?
બસ કઈ નહી આજે કઈ આવશે ઘરે.
હા સારું કેવાય. મારે તો હવે કોઈ નથી.
કામ કરત છે, એટલે અમે બેઠી છું. ફોન છો.
હ
કોલેજ પણ ચાલુ ન એટલે શું કેવાય તો સ્ટડીઝ કરવાનું પણ નથી. પેસ હ બો નથી શ કે ત સ્ટડી કર
એમને કઈક
કઈ નહી ચાલ હું તને પછી કોલ કરું. બાય બાય.